ઓ
હેલો.
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
શું ચાલી રહ્યું છો? કેમ છો મજામાં?
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં કેવું છે તમારી સાઈડ વરસાદ?
વરસાદ ઠીક છે એવું કાઈ ખાસ નથી તમારી સાઈડ
અમારી સાઈડ ભી હાલ તો હજુ નથી આવ્યો બસ રાહ જોઈ રહ્યા છીએ.
સરસ આવશે આવશે બધી જગ્યાએ.
હા બોલો બોલો
હા. અ તો આપણે એક ટોપિક છે મારા પાસે તો મેં કીધું કોઈક સાથે ચર્ચા કરવી તી. તો મેં કીધું પેલા તમારી સાથે વાત કરી લઉ.
હમ્મ ના ના જરૂર થી બોલો શું કયો છો?
હા તો એક રસપ્રદ વિષય પર આપણે વાત કરીએ જો તમને એક દિવસ માટે દુનિયાની કોઈ પણ સમસ્યા માટે એક નિયમ નવો બનાવવો હોય અને એની તક મળે તમને તો કદાચ તમે કયો નિયમ બનાવશો?
હા તો હું એમ કહી શકું કે હું એવો નિયમ બનાવુ કે દરેક વ્યક્તિએ દરરોજ એક સારું કામ કરવું જોઈએ.
અચ્છા હા સરસ ખુબ સરસ ને તમને કેમ લાગે છે કે આ નિયમ અસરકારક રહેશે કે હોઈ શકે?
હા કારણ કે નાના સારા કામોથી પણ મોટો બદલાવ આવી શ ઓકે સો એટલા માટે તો અ-દરરોજ એક નિયમ આપણેે લેવો જ જોઈએ.
ઓકે. અને તમને શું લાગે છે કે નિયમો લોકોનો વર્તન બદલી શકે છે?
હા થોડું બદલાવી શકે છે.
ઓકે. શું બદલાવ નિયમોથી આવે છે કે લોકોની વિચારણાથી?
અ મારા મતે તો હું કહી શકું કે બંનેથી આવી શકે છે.
સરસ. અને જો દરેક વ્યક્તિ બીજા પ્રત્યે આદર રાખે તો શું બદલાવ હશે?
હા. તો છે ને ઘણા બધા વિવાદ છે ને જે ઓછા થઈ જશે કેમ કે આજકલ કેવું છે કે લોકો છે ને અ ઝઘડાઓ કરતા હોય છે બટ કેવું કે કોઈ નીછવટ નથી લેતું તો મારા મતેત એવું છે કે ચલો ઝઘડો તો હર કોઈના ઘરમાં જ કે કે કાઈ બી કામ લઈને ને થતું હોય છે. બટ કોઈ એક જણું છે નીછવટ લઈ લે ને તો એ ઝઘડો ત્યાં જ ખતમ થઈ જતો હોય છે. તો બસ આપણું મેન માણસ નું કામ શું છે કે કાઈ બી એવી વસ્તુ હોય, કાઈ બી એવું કાઈ મોટું અસરકારક થ્યુ હોય તો આપણને હંમેશા લેટ ગો કરવું જોઈએ. જેનાથી આપડું જે છે ને બધું જ ત્યાં જ ખતમ થઈ જતું હોય છે.
સરસ. ખુબ સરસ. અને તમને શું લાગે છે કે લોકો સૌથી વધુ કઈ બાબતમાં ઉતાવળ કરે છે?
હા. તો હું કહી શકું ભાઈ કે લોકો છે ને આજકલ નિર્ણય લેવામાં જ બહુ બધી ઉતાવળ કરતા હોય છે.
હ. એ પણ સાચી વાત છે. અને જો કદાચ એક નિયમ હોય કે કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલા થોડો સમય વિચારવો ફરજીિયાત છે. તો શું ફાયદો થઈ શકે એ વાતથી?
તો હું એજ કહું કે ખોટા નિર્ણયો જે છે એ ઓછા થાય.
ઓકે. અને જો પર્યાવરણ માટે પણ એક નિયમ બનાવવાનો હોય તો તમે શું બનાવવા માંગો?
હું તો એ જ બનાઉ કે બિનજરૂરી જે બગાડ છે ને એ હંમેશા માટે ઓછો કરવો જોઈએ.
અચ્છા સરસ અને તમને શું લાગે છે કે નાના નિયમો મોટી અસર કરી શકે છે ખરા
હા જરૂરથી જો બધા તેનું પાલન કરે તો
ઓકે અને જો તમને કામની જગ્યા માટે એક નિયમ બનાવવો હોય તો શું બનાવવા માંગશો
તો હું હંમેશા માટે છે ને ટીમવર્ક અને એકબીજાનો આદર કરવો એજ નિયમ બનાવીશ
સરસ અને જો શીખવાનું ક્યારે બંધ થવું જોઈએ કે નહીિ
નહી કદાય
ઓકે ઓકે સરસ જો શિક્ષણ માટે તમને એક નિયમ બનાવવો હોય તો કદાચ તમે શું બનાવો
તો તો હું છે ને ભાઈ દરરોજ કઈક નવું શીખવું ને એ જ નિયમ બનાવીશ કેમ કે શિક્ષણ વસ્તુ કેવી છે કે એમાં આપણે જેટલું શીખીએ ને નવું નવું એટલું જ આપણા માટે ઓછું છે હું તો એમ જ કહીશ બાળકોને કે જે ડેલી ભણવા જતા હોય છે તો એનામાં ખાલી ભણતરનું જ જ્ઞાન આવે છે બીજી કઈ એક્ટિવિટીસ છે કે કઈ બી મેક્સ રિલેટેડ છે તો એ એનામાં કેહેવાય ને ભણતર નથી આવતું બટ ખાલી ભણતર જ આવે છે. તો હું તો એવું જ કહીશ કે કાઈ બી એવી ગેમ્સ છે કે જેનાથી એ લોકોને માઈન્ડ ડેવલોપ થાય તો એ કંઈક નવું નવું આપણને દરરોજ શીખવું જોઈએ
સરસ શિક્ષણ માટે આ નિયમ ખુબ સારું કેહેવાય અને જો ટેકનોલોજી પણ માટે પણ તમને એક કહું કે ટેકનોલોજી પણ માટે એક નિયમ બનાવવો હોય તો એક કદાચ નિયમ સું હોય શકે
હા તો હું કહી શકું કે તેનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો
ઓકે અને તમને લાગે છે કે લોકો નિયમો તોડે છે અથવા તો તેનું સૌથી મોટું તો કારણ શું હોઈ શકે છે
હા ક્યારેક છે ને સમજણનો અભાવ હોય છે જેના કારણે લોકો નિયમો તોડે છે એ એનું સૌથી મોટું કારણ છે.
અચ્છા અને જો બધા લોકોને નિયમ પાછળનું કારણ સમજવામાં આવે તો શું બદલાઈ શકે.
તો લોકો વધુ સારી રીતે તેનું પાલન કરે.
ઓકે અને જો તમને દુનિયાના બધા બાળકો માટે એક નિયમ બનાવવો હોય. તો શું બનાવવા માંગો તમે
તો હું તો એજ નિયમ બનાવું કે રોજ રમવાનો અને કંઈક નવું શીખવાનો સમય હોવો જોઈએ. જેમ કે આજે શું છે કે આજની લાઈફ એટલી ફાસ્ટ છે ને ભાઈ કે બાળકો સવારે સ્કૂલે જાય સ્કૂલે થી આવી અને ટ્યુશન ક્લાસીસ છે. ટ્યુશન થી આવીને ઘરે એના મમ્મી પપ્પા હોય એ જે એને હોમવર્ક કરાવે એટલે બાળકને આખો દિવસ ભણવા સિવાય સેમાં બી ટાઈમ જ નથી મળતો. એટલે એ પણ જરૂરી છે કે બાળકોને થોડુંક રમવાનું કોઈ એક્ટિવિટીસ કરવાનું બી ટાઈમ મળવું ખૂબ જ જરૂરી છે.
સરસ ખુબ સારા વિચારો છે તમારા અને તમને શું લાગે છે કે સારો સમાજ કઈ બાબતથી બની શકે.
હા તો જવાબદારી અને સહકારથી
ઓકે જો દરેક વ્યક્તિ રોજ પાંચ મિનિટ પોતાના કામ વિશે વિચાર કરે. તો શું બદલાવ આવી શકે
તો લોકો વધુ સારા નિર્ણયો લે અ જેમ મેં તમને પેલા વાત કરી કે આપણે હંમેશા છે ને આપણે લાઈફ માં બિઝી હોતા હોઈએ છેએ કે ચાલ સવારે ઉઠીએ અને આપણું જે ધંધો છે નોકરી છે એના પર જઈએ છીએ. સાંજે આપડે પાછા આવતા હોઈએ છીએ એટલે થોડી વાર સોશિયલ મીડિયા જોઈ અને આપડે સુઈ જતા હોઈએ છેીએ એટલે આપણું ડેલી રૂટુનની આ કામ હોય છે. બટ ખરેખર હું તો એમ જ કવ કે આપણે પાંચ મિનિટ તો આપડા જાત માટે કાઢવી જ જોઈએ. કે જેનાથી શું છે કે આપણે શું અનુભવ કરીએ છીએ શું આપણે વિચારો કરીએ છીએ. આજે આખો દિવસ આપણેે શું કર્યું એનું મનોમંથન કરીયે છીએ. તો એના માટે હું તો એમ જ કહું કે આપણે દરરોજ આપણા પોતાના માટે પાંચ મિનિટ હંમેશા માટે નીકાળવી જોઈએ જેનાથી શું છે કે આપણે કઈક ઊંધું પગલું ભરવા જતા હોઈએ. તો એ પણ આપણે પાંચ મિનિટ બેસીએ ને તો એનાથી કામ જે ને સરળ થઈ જાય છે અને આપડે એક સારો નિર્ણય લઈ શકીએ છીએ તો હું તો એવું જ કહીશ કે આપણને દરરોજ આપણા માટે થોડું ટાઈમ કાઢવું જોઈએ.
સરસ ખૂબ સરસ અને તમને શું લાગે છે કે ભવિષ્યમાં નયા નવા નિયમોની જરૂર પડશે ખરી
હા ચોક્કસ કારણ કે દુનિયા બદલાતી રહે છે ને એટલા માટે
હા વાત સાચી છે તમારી. અને જો કદાચ તમારા માટે સૌથી સારો નિયમ કયો છે જે કોઈ પણ દેશમાં લાગુ થઈ શકે અથવા તો હોવો જોઈએ
હા તો હું એમ કહી શકું કે એકબીજાનો આદર કરો અને જવાબદારી થી વર્તો તો આના પર હું તમને એમ કહી શકું કે અત્યારે જે તમે મને પૂછ્યું કે સારો નિયમ છે દેશ માટે શું લાગુ થઈ શકે તો જેમ મેં કીધું કે જવાબદારી હવે જવાબદારી વસ્તુ કેવી છે કે જો દરેક વ્યક્તિ પોત પોોતાની જવાબદારી સમજશે ને તો આજે કેહેવાય ને કે આપણા દેશ માટે એકદમ સારું કેહેવાશે બકોઝ શું છે કે આજે ઘણા બધા લોકો છે ને પોતાની જવાબદારી બીજા પર થોપતા હોય છે તો એનાથી શું છે કે લોકો સહન નથી કરી શકતા અને કીધું છે ને કે પોતાનું કામ હંમેશા પોતાએ જ કરવું જોઈએ જેનાથી આપણને શું છે કે હંમેશા એક સારો નિર્ણય બી લઈ શકીએ આપણે અને આપણું જે કામ છે એ આપણે જાતે કરવાથી આપણને કોઈ બીજા ન સહારો પણ ન લેવો પડે તો હું તો એવું જ કહું અને બીજું કે આદર થી આપણને વર્તવું જોઈએ બીજાથી એમાં શું છે કે આપડી જે અમુકનું આ જે કેવું છે લોકો માં સહન શક્તિ નથી અને કેવાય ને કે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ છે ને ઈ હર્ટ થતી હોય છે એટલે લોકો કોઈ નીચવટ નથી લેતા બસ કે હું જ મોટો છું અને મારા પાસેથી જ બધા માફી માંગે પણ ખરેખર એવું નથી હોતું તો આપણને પણ ક્યારેક તો આપણને બી નમવું જ જોઈએ જેનાથી શું છે કે આપણે એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ રાખી શકીએ તો હું તો આજ કહીશ તમારું શું કેવું છે આના મતે
હા વાત તમારી સાચી છે તમે જે કીધું એ પ્રમાણે ખુબ જ સરસ વિચારો છે અને જો કદાચ બીજો પણ પ્રશ્ન તમને પૂછવા માંગુ તો આજ કલ લોકો છે નિયમ પ્રત્યે કેવો હાવભાવ રખે છે અથવા તો નિયમ જાળવી રાખે છે જે કે નિયમ નું કઈ મહત્વ નથી લોકો માટે
ના હું તો એમ કહું ને તો આજે હન્ડ્રેડ પરસેન્ટ માંથી તો કઈક કેવાય ન્વાણું ટકા જ લોકો છે નિયમનું પાલન કરતા હોય છે બટ એમાં કેવું છે કે હવે કોઈ પણ નિયમ લઈ લઈએ આપણે નોકરીની બાબત છે કે પછી આપણેે અ જે કે વાય કે આપણે જે સ્ટ્રીટ લાાઈટ છે એ છે પછી આપણે સિગ્નલ નું છે તો એ નિયમનોો ભંગ કરતા હોય છે જેનાથી શું છે કે ઘણા બધા એક્સિડન્ટો બી થતા હોય છે અગર જો એ નિયમનું પાલન કરે ને તો ઘણી બધી આજે જિંદગીઓ પણ બચી શકે છે અને સિગ્નલ હોવા છતાં બી લોકો કહેવાય ને કે એવી નાની જગ્યામાંથી બી ગાડી લઈ જતા હોય છે તો જેનાથી શું છે કે ઘણા બધા એક્સિડન્ટો થવાનો ચાન્સ રહે છે પછી એ છે પછી નોકરીમાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય કે આપણને આ ટાઈમે જ જવું જોઈએ આપણું જે નોકરી નું ટાઈમ હોય એ તો હું તો એવું જ કહું કે આપણે ટાઈમ સર જવું જોઈએ અને ટાઈમ સર આપણને આવવું જોઈએ જેથી આપણું જે નિયમ છે ને એ આપણું જળવાઈ રહે
સરસ ખુબ સરસ ખુબ સુંદર જવાબ આપ્યા તમે અને ખુબ સારા વિચારો છે તમારા આ વિષય પર ચર્ચા કરીને મને ખરેખર ઘણું વિચારવા મળ્યું અને ઘણું બધું જાણવા પણ મળ્યું
હા મને પણ સારું તો આપડે મળીએે
સારું, ઓકે.
ઓકે